ઈફ યુ ડોન્ટ માઇડ હું તમારી સાથે થોડા સમય સાથે વાત કરી શકું?
યસ અફકોર્સ.
ઓકે તો જમી લીધું તમે અત્યારે?
હા.
ઓકે તમે અત્યાર શું કરી રહ્યા છો હાલ ફિલહાલમાં કોઈ એક્ટિવિટી.
અરે અરે તો એટલે મે કે બધું કામ પટાવી લેવા બસ માં શાંતિ થી બેઠા છે. પવન ખાવા.
અચ્છા ઓકે તમે કોઈ જોબ એવું કંઈ કરો છો ભણો છો કંઈ એવું.
ના ના ના હું ક્યાય નથી હું હાઉસ વાઈફ છું.
ઓ અચ્છા ઓકે હાઉસ વાઇફ છો તમે કોઈ પાર્ટ ટાઈમ વોબ કરતા હોવ યા કંઈ.
ના ના ના કઈ નહી.
અચ્છા ઓકે તો કોઈ ઇન્ટરેસ્ટ ખરો તમને વર્ક કરવામાં.
હા મને સૂતવાનું બહું ગમે છે.
અચ્છા તો તમે એમાં ટ્રેનિંગ લીધી છે લાઈક ક્લાસીસ કર્યા છે.
હા કર્યા છે અ એક મહિનો કર્યો હતો પણ ખાસો વર્ષ થયા ને. દસ જેવા વર્ષ થયા મારા ખ્યાલ થી મને પ્રોપર તો યાદ નથી. પણ નવ દસ જેવા વરસ થયા.
અચ્છા તમારા ફેમિલીમાં કેટલા કેટલા લોકો છે.
કોણ કોણ
હમ્મ માય
અચ્છા ઓકે તમારા હા હસબન્ડ શું કરે છે.
જોબ કરે છે.
અચ્છા જોબ કરે છે. તમે તમે તમને બેચલર્સ પતાય કેટલા વરસ થયા.
અચ્છા ઓકે તમને શમાં ઇન્ટરેસ્ટ છે.
મને ઇન્ટરેસ્ટ છે.
અચ્છા ઓકે. તો અત્યારે તમે કોઈ આ શિવનું કામ કરી રહ્યા છો.
હા ઓ એટલે કે મળે ત્યારે હું સીવું એમ મને ગમે છે એમ રિપેરિંગ કામ ને એવું બધું કામ કરતી હોઉ છું. અમારે ત્યાં છોકરાઓ ના ચણ્યા ચોળીને બધું સીવતી હોઉ છું એમ
અચ્છા ઓકે બીજો કોઈ શોખ તમને
બીજું તો કોઈ હવે ઘરનું કામ કરવાનું હોય એટલું બધું કે શોખ રખાય જ નઈ
ઓકે તમે તમારો આખો દિવસ કેવી રીતે
કઈ બહાર જઈએ મંદિર મંદિર મંદિર જઈએ.
અચ્છા ઓકે તમે તમારો આખો દિવસ કેવી રીતે સ્પેન્ડ કરો છો.
ઘરનું કામ કરીને કચરા પોતું વાસણ
ઓકે તમે નાનપણમાં શું કરતા હતા. તમારી કોઈ ના મને બલે યાદો હોય જે તમે મારી સાથે શેર કરવા માંગતા હોય.
નાનપણમાં હ હ નાની હતી ત્યારે. તે મારી એક ફ્રેન્ડ હતી અમે લોકો પેલા તો કેવું કે રમવા માટે કઈ રબબર હતો નહી તો આવી રીતે જે તોળી વાય ક્રિસમસ હોય ને એ બધું રમતા ત અમે લોકો તો પેલા તો કેવું હતુ ક્રિકેટ તો બધા કેટલું બધું રમતા હતા એવું નને કે છોકરા છોકરો પલા રમતી હતી એમ હ એવી રીતે છોકરાઓ કેવું કે નાના નાના હઈ. સદ બુદ્ધિ ના હોય તો ફિલ્ડિંગ માટે ઉભા રાખે પછી બોલ માટે. કડીગ આપે.
અચ્છા.
એટલે પહેલા તો નથી કરવું પડતી. પણ હવે આમ જયારે યાદ આવે ને ત્યારે. નારે ડીસી ઓલ્લું બની જતા. પણ આમ સારું લાગતું હતું. એ ટાઈમે ગમતું હતું. એ ટાઈમ સારો હતો એમ.
અચ્છા તમે નાનપણમાં શું શું ગેમ્સ રમતા હતા.
ચક્કોડીયુ રમિયે. આઘરિકિસ્કોલી રમિયે ચકલીનો ગો રમિયે પરીક્ષો મંગળ રમતા હતા. બધું બહુ રમતા હતા અહીં ના લોકોએ તો સાંભડવી નહી હોય નાના બાળકો એ એમ.
તમારી ફેવરેટ ગેમ કઈ.
મને તો ખોખો ને ક્રિકેટ બહુ ગમતી હતી. અને એક વાર તો મે મારી ફ્રેન્ડની આ ઈબ્રાહિમને લઈ.
અચ્છા. પછી નાન પણમા બીજું કઈ કામ કરતા હતા લાઈક.
હા કામ આપું ન પણ અમારું કામમાં જ બવું છે.
શું કરતા હતા તમે.
હાલો.
કરતાતા એટલે હવે પેલું મુ મુ દુકાન નું આવે ને એનું કામ કરતાતા હમારી. અમે દારૂકા વાળાની દુકાન હતી તો, પહેલા અમે ખ જતા હતા. અને દારૂ ખાનું ભરવા જતા હતા. આપેલું દારૂ આવે ને ફરવા જતા હતા.
અચ્છા! તમે તમારી સાઈડ થી પવવાન નુ બહુ જ અવાજ આવે છે.
હા! એવું કીધ કશી માં બેઠી.
અચ્છા! ઓકે તમારા ફ્રેન્ડ્સ હજી તમારા કોન્ટેકમાં છે?
અ ખરા ને મળી એવું હોય એમ. જેમ જેમ મળી આવે. ફોન થ્ર બધા મળે છે. હવે તો બધા છેટાછટ જાતા રયા
અચ્છા તમ તમારા ફ્રેન્ડ સાથે મળો અત્યારે રિયુનિયન કરો
કરી ને. અમારા બોયફ્રેન્ડ એ નડિયાદ માં જ ર રહે છે. અને બીજા એટલે ખસા બધા રે, પણ જે નજીક નજીક માં છે ને, બેજ છે. અમે ચાર. અને મારે બીજું એક તઈ એમ ચાર જણ ભેગા થઈ ને જઈએ. ફરીએ એમ. નડિયાદ નાન નડિયાદમાં ફરી હતું. બાર નહી ગયા. કારમ કે હમં જ કોન્ટેક્ટ થયો. ફોન હમણાં આવી્યોયો ને એમની પાસે. તો એટલે કેવું કે આમ હા, મળીએ થોડા થોડા દિવસ. મહિનામાં એક વાર એમ. ના મળવાનું થાય તો, ન મળવાનું થાય એમ. નક્કી ના હોય. કશું કે ક્યારે ક્યારે મળી એમ. પણ મળીએે. ખરાબ યાદ કરીએ. વોટ્સઅપ અત્યારે તો બધું વોટ્સઅપ પરત થઇ ગયું. છે શું કેવું હવે અમારે. પેલા તો વધારે મળવું હોય તો, રાહ જોવી પડતી હોય અત્યારે તો, યાદ આવે ને કે ફોન કરી દેવાનો. પણ જો ઘરનું કામ હોય ને, એટલે ફોન બી ના થાય. યાદ આવે. પણ ફોન ના થાય. એવું થાય કે બે ઘડી વાત કરીએ. પણ જયારે હું ફોન કરું ત પેલી નવરી ના હોય. પે ફોન કર એ પેલી ફોન કરે ત હું નવરી ના આવે. પેલે આવું બધું ચાલ્યા કરે એમ બધું. ચાલતું હોય એમ. કઈ કેવાય એમ. બધું ચાલ્યા કર એમ. પણ આમ બે ઘડી ટાઈમ ના મળે એમ. શાંતિથી વાત કરવાનુ ને જયારે મલે ને તા ટાઈમ એવો, ફસ ફાસ ફાસ જોવા મળડે એમ કે ખબર જ ના પડે એમ.
હાચું, તમારા કેટલા ફ્રેન્ડસ છે?
ઘણા બધા છે પણ કીધું ને તૈણા જ છે. વાત કરીએ,
અચ્છા! તો તમે તમને ફરવા જવાનું ક્યાં વધારે ગમે?
ફરવા જનું તો બધું ગમે ફરવાનું આમ ફરવા તું એમ ગુમે છે એમ ગમે ત લઈ જાવ એમ પણ સારી જગ્યા હોય તો એમ.
અચ્છા તમે અત્યાર સુધી કઈ કઈ પ્લેસ ફર્યા છો લાઈક તમને જે બહુ જ ગમી હોય તમને જ્યાં જવાનું હજી બી આમ ડ્રીમ છે કે હું અહીં જઈશ એવી કોઈ પ્લેસ ખરી?
અમારી ઘેર છે ને મારી દીકરી છે ને ઠાકોરજી ને બહુ માને એમ ઠાકોરજી, મા ઘરે બહુ માનતા એમ તો ઠાકોરજી હ અમારા દ્વારકા કયા ત વચ્ચે બહુ મજા આયવી આમ બહુ ગમ્યું આમ એવી જગ્યા હતી ને કે આમ આપડે આમ મન મૂકીને આમ મને ખબર જ ના પડે કે આપડે બીજી જગ્યાએ આવ છે એવું થય ને કે આપણું જ છે ને આપણી જગ્યાએ આવવા છે. આમ બહુ મજા આવે એવી જગ્યા છે તમે એક વાર જાજો મજા આવશે તમને આમ બોવ મજા આવે એવી જગ્યા છે દ્વારકા એટલે દ્વારકા બાપુ એમ તમે વાત તો કોની કરો દ્વારકાધીશ ની વાત કરો એની વાત થાય ભાઈ એના નગરમાં જોવ કઈ હેલી વસ્તુ છે. ત કરશો આમ મજા આવશશે તમને આમ ઠાકર ને ત્યાં જવાની આમ અલગ મજા છે આમ એનું મોડું, જોતા આપડે એવું થાય કે ને જોસ કર જો અને પબ્લિક તો હારી એવડી ગાંડી એવડી ગાડી એવડી ગાડી કી એવા ધક્કા મારે ને અને બધા છોકરા છોકરો એવી ધક્કા મારે ને કે ના પૂછવા તમે એ ઘડી ભગવાન ના દર્શન પ ના કરવા દે એટલું કહ હતું એમ આપડ એમ તો દૂરથીારા થઈ નજીક કરતા બધા કે નજીક જઈ તો ભગવાનનું મોડું દેખાઈ પોલીસ આવાયો તો એવી એવી એવી કે નજીક જઈએ ને તો આમ એવું થાય આપણને કે ના પાપા એ કરતા દૂર થી દર્શન કરવા હયા દૂર થી બગન હારા દેખાય એવું લાગે અને આપડે એવું વિચારે કે એવડો મોટો કાનો હશે પણ કાનો તો એવડો નાનો છે. ત્યાં આગળ એમ થાય કે આમ ખોડામાં લઈને જતા રહીએ એને. પણ હા એવડો જ અઠારો છે ને કે આપડે જોડે આવે જ નહીં એટલે સેફ્ટી માં અંદર બેઠેલો છે બોલો.
અચ્છા. તમે શું-શું ફર્યા દ્વારકામાં?
દ્વારકામાં બધું ફરી લીધું. દ્ધારકાનું અમે પહેલી વાર ગયા તા. એટલે ખોરવામાં ટાઈમ લાગ્યો એમમ અહ થોડું આય શું કે અંદર થોડી હોટલ હતી, એટલે કેવું ફરવામાં ટાઈમ લાયગો એટલે કેવું કે અમારે ગલીઓ-ગલીઓ છો છોકરી રેય ને જઈ આવી. તો એ એને બી નોતી ખબર પડ પણ એ ઓ માંથી કે અહીયાં જવાનું બધી ગોલીઓ માંથી લઈ ગઈ એટલે દ્વારકા ની ગલીયે ગલીયે ગલીયે અમે ફરી આયા. અરે બાપા ત્યાં નું ઘો ના પૂછો વાત એવડી ના પૂછો ને વાત.
અચ્છા. તમારો બેસ્ટ બેસ્ટ એક્સપિરિયન્સ શું રહ્યો, દ્વારકામાં તમે શું ફીલ કર્યું?
અરે બેસ્ટ દ્વારકા આ ખુદ બેસ્ટ હતું. શું મજા ગાડી વાળા જોડે રહ્યો તો અમને, કોક વાર
અચ્છા. ગાડી કરીને ગયા હતા તમે લોકા?
હમ્મ. આ ગાડી કરી તી, હવે અમે ઘરડાં થઈ ગયા બાપા પગ બગ ભાંગ્યો તો ક્યાં જવાનું અમારે, ટ્રેનમાં કોઈ માનતું નોતું, રિઝર્વેશન મલે નહીં બસ. પન ગાડી વાળો એવડો માથા નો મલ્યો એ તો પીકા નહીં ગાડીમાં, શું બાપા રાતે આખી રાત જગાડ્યો એને તો. ડ્રાઈવરે જાગવાનું હોય તો અમે જાગી ગયા, બાપા કે અથાળી ના દેતો હારું તો એરપોર્ટ જઈને આયો તો, અને એરપોર્ટ જઈને આઈને ડાયરેક્ટ આયો, અને સ્પીકર ભૂલી ગયો. હારો નઠારો બાપા એને ભગવાન બુદ્ધિ આપે સાઈડ જરાક. કે સ્પીકર લાઈને જાય કે પચી હજાર નો સ્પીકર, પચી હજાર નો સ્પીકર નું કરવાનું હું અમારે બોલો?
પચી હજારનું સ્પીકર, તો ઘરે મૂકીન આવ્યો. આવા-આવા માથા ના હોય છે.
અચ્છા. તમે અત્યાર સુધી શું-શું ફર્યા છો?
અહ ખાસું કોઈ એમ. પણ હજુ વૃંદાવન, મથુરા જવાની એમ એ ખરી કે વૃંદાવનમાં જવું છે અમારે. એ વૃંદાવન તો ધારાની બોલાવે ને તો જવાય એમ, તમારા નસીબ માં હોય ને તો જ જવાય એમ. પણ અમારે તું ખબર અમારું નસીબ હારું હોય ને અમને વૃંદાવન જોવા મલી જાય.
અચ્છા.
તમે જાવ તો કોઈ દી અમને યાદ કરજો હો બાબા, અમારી કોઈ વાત નું ખોટું લાગ્યું તો ખોટું ન લગાડ તા હું તો જસ્ટ ખાલી તમને કઉ છું એમ.
સારું-સારું. થેન્ક યુ તમારો. હા. થેન્ક યુ તમારો ટાઈમ આપ વા માટે.
અરે કાંઈ વાંધો નહીં, અમે નવરા માણસો માટે સમાજો ફોન, એટલે રાતે નવરા હોય એમ આ ખો દી હો તો કામ કરવાનું જ હોય, પણ કોકો વાતો કરે તો હારું લાગે અમને એમ કે કોઈ છે. એ અજાણ્યું માણસ વાત કરે તો-તો વધારે હારું લાગે કેવું કે હાવ વાત થાય પછી.
ઓકે, થેન્ક યુ.
હા જય શ્રી કષ્ણ.